હેલો.
કેમ છો ધવલભાઈ?
હા, અમે દેવજી ભાઈ અમે મજામાં છું તમે કેમ છો તમારે તબિયત બીજી સારી છે?
હા હુ બસ મજામાં તબિયત બી સારી છે. આજે તો મારે ધંધો કરોવોવની ઈચ્છા છે મારે એક નવો વ્યવસાય ચાલુ કરવો છે. તેના વિશે માહિતી લેવી તી અને આપી તી. મારે હું તો જો હમણાં હું ખેતી પણ કરું છું જે મારે, પેસોનો વ્યવસાય છે પછી જે અન્ય જે મારે બીજી પણી બધી દુકાનો છે, પણ મારે એક હવે નવું ચાઅ શરૂ કરવું છે, નવો એક વ્યવસાય શરૂ કરવું છે જેમાંથી હું પૈસા તો કમાવ છું હું મારે ઘણા બધા બંગલા છે. પણે મારે એવો વિચાર છે કે હજી પણ હું ડાબીને પૈસો કમો, જેને અં હા ડાબીને વધુ પ્રમાણમાં પૈસો કમાઈને કરોડપતિ બની જવું છે. કરોડપતિ તો હું છું જ પણ જે આખું અરબો પત તી હોય છે ને જે બિલ્યેનર એ બનવાની ઈછા છે કારણ કે મારે જે દસ વીઘામાં તો ખાલી જે અમે બેસો અને ગાયો રાખું છું હું, પછી મારે જે પચાસ વીઘા જમીન છે, તેમાં હાલમાં જે મગ મગફળી તમે જોઈએ સિ તો મગફળીના હાલમાં ભાવ સારા મળ્યા તા આ સિઝનમાં એટલે મેં મગફળી વાવી છે, જે ચોવી નંબર હાલમાં જે ઓગણીસો રૂપે વેચાતી તી એટલે બધી જે એપલ ની ચોવી નંબરની મગફળી આવે છે, તે વાવી દીધી છે અને જે દવા પણ સારી મરે છે, અને જે તમારી જે એગ્રો સેન્ટર છે ત્યાંથી જ અમે દવા મેળવી તી ત્યાં પણ સારી દવા અને હા વધારે બો મજા આવી અમે સારી દવા પણ મળી, પછી જે સારી તે સેવા મળતી તે અમને પશુ કશું નુકસાન પણ નથી થયું હજી અમારી મગફળી કમ્પ્લેટ મૈનો થયો છે છતાં પણ તે, એવું લાગે કે જાણે ના બે મૈના ની મગફળી હોય એટલો બધો વિકાસ થઈ ગયો છે એમ હા અને જે આપણે કૈયે કે જેને ત્યાં ફેદા હોય, જે દાણા હોય તે પણ નીકળવા માંડ્યા છે, હા એટલે મારે વ્યવસાય વિશે વાત કરવી તી તો તમે હાલમાં કદાક જોયું હશે કે ઘણા બધા વ્યવસાય ચાલતા હોય છે એમ તમારે પણ જમીન અશે, તમે પણ પશુપાલન કરતા અશો તો તે તમારું પશુ પાલન અને જે તમે જમીન ખેડો છો પછી તમારે ટેક
મને ખબર છે મે અલગ અલગ તમે પશુપાલન નું તમે કરો છો મુું પર માણે માહિતી આપો, મારે પેલા તમને એ માહિતી આપી છે પશુપાલનને મુ પજ ચી માહિતી આપુ, હા તમે મારા દુકાને થી તમે દવા લઈ ગયા જે અગ્રો સેન્ટરમાંથી જે મારે પેરડી માં આવેલું છે ને એક દિશામાં આવેલી છે, તમે મારે અંયા થી ત્યાં લઈ ગયા તો તો તમને મારે એ કેવું છે કે મેં અમે જે ગ્રાહકને જે દવા આપીએ છી ને તે અમે આખી મીટિંગ કરીને તેમને આખું શિક્ષણ આપીને આખું મિત્ર મંડળ ભેગું થઈને એમનું દવાનો આખો ઈતિહાસ જણાઈ ને જે આ દવા તે એ આ દવા આવું કામ કરે છે, આ પેલી દવા છે પેલું આવું કામ કરે છે વિવિધ રીતે અમને અલગ અલગ દ દવાનો રેસીપી અ મળતો હોય છે, અમને એવો રેસ થીપી મળતો હોય છે જે અમને આગળથી પ્રેસ હોય છે કે તમારે થ્વ આ જે ગેરંટી વાળી જ દવા છે, ને તમારે બિલકુલ વેચવી પડશે ને વેચવીને સારા ગ્રાહરોને હાલવી પડશે, જે વધુ પ્રમાણમાં જમીન છે
હા.
જમીન ને પેલું કરવું પડશે, જે જમીન માંથી જે વધારે ઉત્પાદન મેળવે છે એમને વધારે દવા હાલવી પડશે, અને એમને હું તમને ઈ અ જે વધાવ પ્રમાણમાં જે અલગ અલગ રીતે અ પૈસા આપે જ છે ને ઓફરો આપ્યા છે એ તમને ઓફરો પણ ગ્રાહક ને આપવી પડશે, જેમ કે તમારા દુકાને એક ઓફર આપશો તો એ ગ્રાહક તમારે ખ્યાત જઈને તમારા ગ્રાહક તમારી દુકને એગ્રો સેન્ટર આવશે અમારે એગ્ર સેન્ટર નું નામ છે વિકાસ એગ્રો સેન્ટર જે પેરડીમાં આવેલું છે જે આજુબાજુના જે વિસ્તારો છે હા આજુબાજુ ના વિસ્તારો છે ને એ ખેડૂતો લાયક છે વિસ્તારો છે એમને ખેડૂતો અમારા દુકાને બધા આવે છે એટલા બધા હોય છે કે અમને એમનો આખો ઇતિહાસ અમને દવાનો આખો રેસીપી જણાવતા હોય છે કે જે મ ગફળી ને દવા વિકાસ સેન્ટરની દવા એવી હોય છે કે જે તમે આરી અમારી દવા નાખશો તો અમે તમને સાથે પંપ આપશું અને જે ઓફરમાં પંપ આવતું હોય છે એ અમે પંપ આપશો ને પંપે છે જે દવા નાખશો ને તો તમને આટલો વિકાસ થશે જે મગફળીને નીચે છોડ બેસે છે છોડને આટલો વધુ પ્રમાણમાં પ્રભુ ભરપૂર વિકાસ મળશે ને જે ઉપર ની સારંક આવે છે તેમને કાળી ભટ્ટ કરી નાખશે અને કાળીને વધારે પ્રમાણ
તમે જે રીતે વાત કરી કે તમે ગ્રાહકોને સારી દવા આપો છો પ્રોવાઈડ કરો છો એટલે એમાં પણ ઘણો ફાયદો રહેે છે પછી જે ગ્રાહકો માટે તમે ના વાત કરી કે જેને સારું ઉત્પાદન લે છે તેને સારી વધુ દવા આપો છો પણ એવું ના કદાચ કરી શકો કારણ કે હવે એવું પણ કરો ર પણ એ જો જમીનમાં જે ફળદ્રપતા વધાર વા માટે તત્વ હોય છે જે કેલ્શિયમ આપણે ટેસ્ટિંગ કરીને તમે જે રીતે આપો છો તે સારું કહેવાય કારણ કે જે જમીનમાં કઈ એસિડિક છે વેઝિક છે ની જરૂર છે તે પ્રમાણે તમે જે રીતે આપો છો તેના કારણે કશું નુકસાન પણ થતું નથી અને સારી રીતે જે જમીનમાં જે જરૂરી પોષક તત્વ જ જરૂરી છે તે પણ મળી રહે છે એટલે હવે જે જંતુનાશક જે પદાર્થો છે જમીનમાં જે અ આપણે નથી જમીન પહોચી રાખે એવા પદાર્થો છે તે અમુક જે કીટણુના કારણે જે દવાઓના કારણે મરી જતા હોય છે જેના કારણે જેવી મગફળી જેવી આપણે નથી મગફળી લેતા તેના જે દાણા હોય છે તે ફૂલતા નથી એટલે તમે જોયું હશે કે મગફળી ના દાણા તમે મગફળી વાવો તો ઉતરી જતી હોય છે પછી મગફળી ફૂલતી નથી પછી ઘણા બધા એવા ઇસ્યુ થાય છે કે મગફળીના દાણા પણ ઓછા નીકળે ફળીનો જે ઉતારો હોય છે તે પણ ઘટી જાય છે એટલે આ બધું થવાનું કારણ જે જરૂરી આપણે જે કીટાણુ હોય છે જે જીવજંતુઓ હોય છે જે આપણે જમીનને વધુ પ્માણ પોષક તત્વો પૂરા પાડે છે જમીનને હલે એટલે જે જમીન પોહોચી રાખવાના કામ કરે છે તે કરો છો અને તમે જે તમે એવી દવા આપો છો જે કીટણુઓને નથી મારતી અને પછી જે કીતાણુથી રક્ષણ કરે છે અને પણ છતાં કોુક પણ અમારી જમીન ને નથી લાગતી પછી જે ના થી હા કીડાઓ પણ પડે એનાથી ઘણું નુકસાન નથી થતું તમારી દવાથી અને તમારી દવા અમે લાસ્ટ દસ વર્ષથી વાપરીએ છીએ એટલે જે દસ વર્ષથી અમે વાપરીએે છીએ એટલે અમને જે સારું રિઝલ્ટ મળ્યું છે અમારા આજુબાજુ વાળા ના ખેડૂતો પણ તમારી દવા
હા તમારી પણ વાત સાચી છે જેમ કે મારે ખેડૂત વિશે વાત કરવી છે. હા હા વાત સાચી છે અમે અમે ખેતી, ખેતી કરીએ છીએને અમે, પશુપાલનું બંને કરીએ છીએ જેમ કે, જેમ અમે એગ્રો સેન્ટરમાંથી જે મે સારી. એ ઓર્ગેનિક દવા અમે વાપરીએે છીએ, તો જેમ કે અમે પશુપાલનને જે એ ખેતરમાંથી વાવીએ તે ઘાસચારો પશુપાલનને નાખે તો પણ નુકસાન થ તું નથી, જેમ કે અમે આયુર્વેદિક દવા વાપરી છે, અમે કેમિકલવાળી દવા નથી વાપ પરતા અમે એવી દવા વાપરીએ જે-જે આયુર્વેદિકમાં જે જડીબુટીમથી દવા-દવા બનેલી છે ને, ખેતરમાં નાખવાની. તેવી અમે દવા-દવા વાપરો છો, જેમકે તમે એ સારી ગુણવત્ત તા વાળી સારી વિકાસવાળી અમે દવા જે અ-મળતી હોય છે ને. એ અમને જે ગ-અ સામેથી કંપનીવાળા આપતા હોય છે, અમે તે કંપનીમાંથી લાવી સસ્તા ભાવેથી લાવી. અને અમે ખેડૂતને સસ્તા ભાવે પણ આપીએ છીએ, જેમ કે મારી પોતાની જ વાત કરું છું હું જેમ કે મારી પોતાની એગ્રો સેન્ટર હતી હું મારા ખેતરમાંથી, દે આ મગ ફળીની દવા અને મગફળીમાં જે દવા નાખી ને બાટલીવાળી. તેનું નામ છે ઓરિયા, ઓરિયા બાટલી નું નામ છે, તે મેં અ એક પાંચ વીઘાની અંદર એક લીટર નાખી એ મેં પાણીમાં મિક્સ કરીને જે ફુવારાની અંદર મેં એને આખી દીધી, ત્યામાં મને એટલો બધો વિકાસ જોવા મળે, એટલો બધો વિકાસ જોવા મળે, જે રેતાળ જમીન અતી ને એમને પણ ધીરે-ધીરે માટીઆળી જમીન કરી નાખી, જે માટીઆળી જમીન છે. એટલી પોચી જમીન કરી નાખી, ને જે પોચી જમીનમાંથી જે નીચેના ભાગ મ જે અ પદાર્થ બેહે છે ને જે વધુ ઈસ્સામાં જે અ વધુ પાક મેળવી શકે છે, ને એનો અમને વ ધુ પ્રમાણમાં વિકાસ મળ્યો છે. એ વિકાસ મળ્યા બાદ, અમને જે ઉપરના ભાગમાં જે પશુ આહારને એ પશુ આહારમાં નોખવાનો જે ઘાસચારો હોય-હોય છે ને ઈ બિલકુલ સારો અને મીઠો, મીઠો એટલો બધો મીઠો હોય છે ને, એ અમે તો પશુપાલનને નાખીએ છીએ તો બહુ વધારે સારું દૂધ કાઢે છે, મીઠું દૂધ કાઢે છે અને વધુ સારા ફેટ આવે છે. પણ એ અમને દવા નાખ કારણે આવતા હોય છે, પણ તમારું શું કેવું છે કે પશુપાલન વિશે મને થોડુંક જાણતા હો?
હા, તો પશુપાલન મેં ના કીધું શરૂઆતમાં તમને વાત કરી તી કે, હું દસ વિઘામાં પશુપાલન કર્યું છે. એમાં હું ખૂબ સારી રીતે પ-ઉત્પાદન મેળવું છું, પશુઓનું દૂધ મેળવું છું અને સારી એવી કમાણી કરું છું, હું તમને થોડી માહિતી હાલું તેના વિશે, કે હું કઈ રીતે પશુપાલન કર્યું છે જો મારે જે મે પશુપાલનમાં જો પાંચ વિભાગ પાડેલા છે. જેમાં જે પાંચમાંથી બે બે વિભાગ વિ વિઘાનાં પાંચ વિભાગ પાડ્યા છે, અવે એક વિઘામાં મે એક તબેલો અને એક વિઘામાં ઘાસચારો એવી રીત તે એક વિઘાબ એવા પાંચ વિઘાબ કરે વિઘાબ કરેલા છે, અવે તમે વિચારો અવે દરેક પાંચે-પાંચ વિભાગમાં મેં પાંચ જે મેનેજર છે. પછી તેમના જ પાચે-પાંચના, હા, હા, મેનેજર જરૂરી છે, અને તે પાંચે-પાંચના જે ગણતરી કરતા હોય એવા પાંચ સી. એ. પણ છે. અને જે ત્યાંનો એક મેન મેનેજર છે, અને પાંચ જણની સંભાળ રા કે અને એક મેન સી. એ. છે, જે માને કેહે કે તમારે આટલું નુકસાન થયું. આટલું પ્રોફિટ થયું પછી તમે આટલો ખર્ચો કર્યો હતો, આટલાનું ખાતર લાવ્યું હતું, પછી આટલાની જે કેલ્શિયમ પાવડર આવે, દૂધને ઉત્પાદન વધારવા માટે જે પાવડર આવે, તેનો પર આ આટલો ખર્ચો થયો તેના વિશે મને માહિતી મળી રહે કે મા કેટલો ન થયો કેટલો વધારો આવશે, પછી જેમાં મારે જે તેથી છે એમાં કામ કરનારા લોકો પ્રત્યે જે આપણે, તબે તબેલામાં દસ દસ છે એવી રીતે મારે ટોટલ વીસ, આપણે પચાસ લોકો છે હવે પચાસ લોકો ને મારે દસ, દસ હજાર પગાર ગોઠવેલો છે એટલે પગાર વેચાય જાય. અને મારે જે રીતે જમીન છે. એટલે મારે ટોટલ કેવાય. કે હું ઉત્પાદન સારું મેળવું છું તેમાં દૂધ માંથી. અને હું મારે દિવસ, હા દિવસનું મારી વીસ હજાર લીટર દૂધ થાય છે. એટલે મારે પોતાની ડેરી છે. એટલે હું બહાર દૂધ નથી ભરાવતો કારણ કે જે ડેરીનો નફો થાય એ પણ મારે થાય. અને પછી જે અન્ય નફા જે વધારાનો નફો થાય જે ડેરી ડેરી વાળા લઈ જાય. જગ્યા હું પણ લઈ.
બરોબર મારે એવું જ તને કેવું છે જેમ કે મને, પશુપાલન વિશે હું તમને એવું ક કું છું મારે પ પ હા હા, મારે પશુપાલન નું વિષય કેવું છે.
કોકો,
તમે વધુ પ્રમાણમાં જે પશુપાલન જો રાખો છો ને મારે એ બાબત મ તમને કેવું છે જે,
મારા એગ્રો સેન્ટર માંથી તમે જે દવા લઇ જશો ને ખેતરમાં નાખવાની, ઘાસચારામાં નાખવાની. તો તમારે ઘાસચારો વધુ પ્રમાણમાં આવશે અને ઘાસચારો એટલો બધો, સારો થશે ને એટલો બધો વધુ પ્રમાણમાં આવશે ને, તમારે જે ઘાસ ચારો છે ને તમે, ગાયો ભેસો ને જે નાના નાના બચ્ચાઓને નાખશો ને હા વાત. જે છે અમારે ત્યાંથી જ લઈ ગયા હસો. હા તમે એ ઘાસચારો તમારા ઢોરો ને નાખશો પશુ, પાનને નાખશો ગાયોને નાખશો જે તમે એ ઘાસચારો ભેંસોને નાખો છો ને, એ ભેંસોનું દૂધ એટલું ઉત્તમ વિશાળ પ્રકારમાં એટલું બધું મીઠું હશે કે તમે વાત જવા દો. એટલું બધું મીઠું હોય છે કે તમે, એ પીવો છો કે તમે વધુ ફેટ ફેટ પડાવવા જાવ છો તમે, એ પ્રતિ લીટર, પ્રમાણે જે તમારું કોને મારું જે ગાયોને જે, જે અમારા એગ્રોથી સેન્ટર તમે દવા લઈ જશો ને એ, ખાલી તમે થોડા પ્રમાણમાં ઘાસચારો નાખશો ને તો તમારું, જે પશુપાલન છે તમારું ખુ બધું પેટ, ભરીને ધ્રાપી રહે છે એ પ્રમાણે ધ્રાપી રહે છે કે તમે વાત જ જવા દો કે વધુ પ્રમાણમાં, દૂધે કાઢશે દૂધ એટલું કાઢશે કે તમે વાત જવા દો કે તમે, પીસું એટલે બઉુ એમ થાય કે લું કે મારો પોતાનો મેં બદામ શેખ, પિધું એટલું બધું મીઠું કાઢ છે કે તમે, એ એટલું બધું વિશાળ પ્રકારમાં એટલું બધું વિશાળ ગણ, કરે છે અમારી દવા કે તમે વાત જ જવા દો કે તમે હીરે દવા જો, તમારા ખેતરમાં નાખશો ને, તો એટલી બધી તમારે ફળદ્રુપ વધારસે છ જમીનમાં, સારું પોશાક મળે સારું વધારે પ્રમાણમાં ઘાસચારો થાય એવી તમને દવા મળશે અમારા પ્રમાણમાં અમારા સેન્ટરમાં. જેમ કે અમે તમે જાણકારી કરીને અમે આપશું તમને માહિતી કરીને આપશું કે તમે આ દવા વાપરશો ને. તો તમારે આટલું બધું પ્રોફિટ થશે આટલું તમારે નુકસાન થશે ને આ એટલું બધું પેલું થશે, અન નુકસાન તો એટલું બધું